હલો
તેમમ છ
હા હ હ તો મજામાં હું તમે કેમ છો
મજામાંજા
હા બોલો તો મને છે ને જમી લીધું તમે
હા હું તો હોય એ તો સાંભળ્યો તમે
હા મે પણ મેં શું કેવું મને છે ને તમારેથી બધા આપણા ભારતની વિવિધ કલાઓ વિશે જાણવું હતું સાહિત્ય કલા એમ નૃત્ય કલા એટલે બધી જે પણ કલા હતી આપણા ભારતની તેના વિશે જાણવું હતું તમેું તું મને આ બધના વિ આ બધા વિશે કઈ માહિતી આપી શકો
હા હા અવશ્ય ને હું તને માહિતી આપું તમને હા ને પેલા તો ભારતની માટી કલા વિશે તમને માહિતી આપો
હા હા જરૂર આપો
અ એટલે છે જો પ્રાચીન યુગમાં ધાતુની શોધ થઈ એ પહેલા લોકો માટીમાંથી બનાવેલા પાત્રો નનો ઉપયોગ કરતા એટલે આપણા પ્રાચીન યુગમાં જે ધાતુની શોધ થઈ હતી ને એના પહેલા લોકો માટીના બનેલા વાસણો થી તેનો ઉપયોગ કરતા હતા
હા
એ સમયે રમકડા હા હા
ના બોલો તમે તમે મેં એક જ વાર બે બે વાર બોલતા છેો ને એજ કીધું કે તમે એક જ વાર બોલી દો મને સમજ પડી જશે
અચ્છા હા સારો પછી અ બીજું તો બીજું શું હતું એ સામે રમકડા ઘડો કળિયો પછી કુલાડીી માટી ચૂલો ઈટ વગેરે સાધનો પણ માટીથી તૈયાર કરવામાં આવતા હતા
અચ્છા
હા પછી અનાજનોો સંગ્રહ કરવા એ નાની મોટી કોઠી કોઠીઓ માટીથી બનાવતા એટલે કોઠારાઓ જે હોયને આપણા ત્યાં
હા જે આપણા ત્યાં આપું અનાજ એ બધું મૂકે તે
હા ગોડાઉન આપડે છે ને ને તે તે પણ માટીથી બનાવતા લોકો
અચ્છા તો એ લોકો એમાં ચોખા અને દાળ ને બધું મૂકતા
હા હા એજ પછી ઘી તેલ દૂધ દહી છાાસ વગેરે પાત્રો તેમજ રસોઈના વાસણો માટીથી વિશિષ્ટ રીતે બનાવવામાં આવતા
અચ્છા એટલે ખાવા માટે પણ એ બધું માટીનો જ ઉપયોગ કરતા એટલે જે મૂકવાનું હોય વસ્તુ
હા હા પછી ભારત પ્રાચીન સમયથી કાચી અને પકવેલી માટીના વાસણો તેમજ વસ્તુઓ બનાવવા માટે જાણીતું છે એટલે આપણે પ્રાચીન સમયથી જ માટીની વસ્તુઓ બનાવવા માટે ખુબ જ ભારે ભારત તે જાણીતું હતું
હા જેમ કે આપણે માટીના માટલા છે માટીના બોટલો પણ હવે તો આવે છે પછી કેટલી બધી વસ્તુ માટીની જ બનેલી છે હમણાં પણ
હા એજ પછી આ બાબતોનો પરિચિત આપણે તે તેલંગાણા નાગજુન કોટા અને ગુજરાતના મહેસાણા જિલ્લા એ બધા માંથી આપણે એમ લઈ શકીએ માટીના વાસણો જૂના આવશે અવશેષો પરથી મળે છે
હા
પછી બીજું છે લોથથલ મોહિન જોદડો અને હડપ્પા સંસ્કૃતિ અવશેષોમાંથી પણ માટીના બનાવે્યા લાલ રંગના પલવા વરણી રકાબી વગેરે વાસણો મળી આવ્યા છે
એટલે કે તે ગામમાંથી પણ માટીના બધા વાસણો મળી આવ્યા છે એમ રકાબીને બધું
હા એજ પછી અ ભારાઓ ચોકડો માટી માટી કામ માટે પ્રાચીન ભારતનું પ્રથમ યંત્ર માનવામાં આવે છે
એટલે
કુંભાર નો ચોકડો એટલે પેલી અ એમ લાઠી જેવી કહે ને જે ગોળ ગોળ ટાઈપમાં
અચ્છા જેનાથી માટલું બને તે
હા એજ એ બધું એ આપણા ભારત પ્રથમ યંત્ર માનવામાં આવતા
એટલે કે જેમ કે પ્રથમ બધામાં બીજા દેશો જે બધા મશીન હોય એ આપણા ત્યાં પેલા માટીનું મશીન એટલે કે જે માટી માટલા બનાવે તે હતું
હમ પછી આપણે બીજે છે ને પ્રાચીન ભારતની એક કલા તરીકે મોતી અને મનીિકર્ણિકા એ બધું ને મોતી એ બધી
હા હા મોતી મોતી છે ને આપણે નેકલેસે બધુંમાં પહેરીયએ
મીના કારીગરી
હા એટલે સાડીમાં જે લોકો કારીગરી કરે મો અને પછી હે ના એજ ને
હા એજ હું તમને એના વિશે પણ જાણી કરી આપ આપ
હા હા આપો આપો
હ એમાં છે ભારત આશરે સાત હજાર પાંચસો સત્તર કિલોમીટરનો દરમિયાન દરિયાઈ કિનારો ધરાવે છે તેથી ભારતમાં હીરામોતી અસંખ્ય પ્રમાણમાં મળી આવે છે એટલે આપણો ભારત બહુ મોટો દરિયાઈ કિનારો ધરાબર ને
તેથી આપણા દેશમાં હીરા મોતી મળી આવે છે
હ ઇચ તેથી દરિયા માર્ગો વિદેશીઓ હીરામતીને બરાાવો વેપાર જ થતો હતો તેથી છે એને હીરામતીથી વિદેશીને બહેડ એટલે વધારે વેપાર થતોું હતો
હા એટલે આપણા દેશનું જે હતું તેનાથી વિદેશોને વિદેશોને વધારે લાભ હતો
હા કોહિનુર અને ગેટ મુઘલ જેવા વિશ્વવિખ્યાત હીરાઓ ભારતમાંથી મળી આવ્યા હતા
હા જે કોઈ આપડું લઈ ગયેલું છે કોહિનૂર હીરા
હા
કોઈ લંડનની
હા હા એજ પછી ભારત ના કારીગરોએ બનાવેલ હીરાજડિત આભૂષણોની વિદેશમાં પ્રાચીન સમયથી ખૂબ જ માંગ હતી
એટલે કે જોવા જઈએ તો જે ડાયમંડની કારીગરી છે તે સૌથી પહેલા તો આપણા ત્યાં જ થઇ છે
હા
અને વિદેશી લોકો તે આપણું બધું લઈ લીધું છે તેથી આપણે હવે જે આપણે પહેલા ભારત સોનાની ચીડિયા કહેવાતી હવે સોનાની ચકલી ન રહી કારણ કે આપણું તો બધું તે લોકોએ જે હતું તે લઈ લીધું છે
હા એજ ને પછી બીજું શું છે ભારતના લોકો હીરાજડિત સોનાઓના અલંકારોના શોખીન હતા એટલે આપણા ત્યાં પણ સોનાઓના અલંકારોના બધા બહુ જ શોખીન હતા
હમ હમ હમણાં પણ છે
એ તો છે એ તો બધા જ હોય પછી પ્રાચીન સમયમાં રાજા મહારાજા અમીર ઉપઅમીરો શ્રીમંતો શ્રેષ્ઠીઓ મહારાજા વગેરે વૈભવશડ હ હિરાજડિત આભૂષણો પહેરતા તેઓ આભૂષણોની શોભા વધારવા માટે હીરા માણેક મોતી પન્ના પોખરાજ નીલકમલ જેવી કિંમતી રત્નોનો ઉપયોગ કરતા
અચ્છા પન્નાઈ બધું તો હમણાં પણ બધા બહુ પહેણે છે
એ એ જ ને પન્ના મોતી
હમ હા હા આછા એ તે હશે એ તો હશે જ પ્રખ્યા દલ હમેશા હશે તો
હા પછી વિવિધ આભૂષણોમાં થતું મોતિકાર એ ગુજરાતની હસ્તકલાની એક આગમી વિશેષતા છે એટલે આપણા ગુજરાતની હસ્તકલાની એક બહુ જ અ અગમ્ય વિશેષતા છે
અચ્છા હા
હા પછી પ્રાચીન સમયના રાજાઓ મહારાજાઓ અને બાદશા તેમના સિંહાસનો મુકુટો માળાઓ બાજુ બંધ વગેરે બનાવવા માટે રત્નોનો ઉપયોગ કરતા
અચ્છા એટલે એ લોકો જે પણ મુકુટને જે પણ હતું તે બધા નમ બનેલું હતું
હા એજ પછી કલાત્મક તોરણો માળાઓ કળશ ઘૂઘરા પચતી લા લાટી ચાકડા લગ્નના નારિયેળ ઈંઢોળી હાથ પંખા બળદ માટે ના મૂ તિયાઓ સીંગડા ચૂલો વગેરે શોભાશીત અને સુંદર બનાવા માટે થતું અદભુત મોટી કામ ભારતમાં ભારતમાં ઉજ થતા એટલે ભારતમાંથી જ આવું બધું કરવામાં આવતું તે બધા
કે આપણા ત્યા કેટલા મતલબ પહેલા બધા કેટલા પૈસા વાળા હતા કે આટલું આ બધામાં પણ એ લોકો મોતીને એ બધાનો ઉપયોગ કરતા સજાવા માટે એટલે અદભુત નજારો દેખાય સારું લાગે તે માટે
એ જ ને પછી વિશ્વના દેશોમાં માથે ભારત જ સોના ચાંદીની મીનાકારીની કલામાં મોખરે સ્થાને હતોું એટલે ખૂબ જ પ્રખ્યાત હતો આપણો ભારત દેશ જ એક
અચ્છા એ ગ એટલે જ તો બધા વિદેશો આપણા ત્યાં આવીને બધું આપણું જે પ્રખ્યાત હતું તે લઈ ગયા કે ભારતનું નામ ન રહે પણ જે પણ શરૂઆત થઈ છે તે આપણા ભારતથી થઈ છે સોના ડાયમંડની
એજને પછી મીનાકારી માંથી વીટી કંગન એરિંગ્યા માળા હાર ચાવી
એટલે કે એટલે કે જે પણ સ્ત્રી ના આભૂષણો છે તે બધું હે ને
હા એજ પછી ભારતમાં જયપુર લખનઉ દિલ્લી વારાણસી હૈદરાબાદ મીનાકારીનું કૌશલ્ય ધરાવતા કાર્યકરો ખુબ જ સંખ્યામાં હતા એટલે એવા એ બધી જગ્યાએથી આવતા હતા જે મી કારી નું કારીગર કરતા ને કામ કરતા તે લોકો જયપુર લક નવ દિલ્હી વારાણસી અને હૈદરાબાદ માંથી આવતા હતા
હમ
હા
પછી
હા આ આપડી વાત થઈ મોતી કલા ઉપર
હા પેલા આપડે વાત કરેલી હતી માટી કલા જે આપણા ત્યાં ફર્સ્ટ ટાઈમે બધા માટીના વાસણો બનાવતા પછી મીના કારીગરી એ બધાની વાત થઈ છે
હા એજ હવે હું તમને સંગીત કલા વિશે રાખ્યો
હા સંગીત કલા એટલે પેલું સ રે ગ મ પ દ ની સાથે ગયું એ વાળું
હા હા હા એજ
હા, તો એ સંગીતની શરૂઆત ક્યારે થઈ છે તેના સાત સ્વરો એ બધા વિશે મને જાણકારી આપો.
હા, હ હું તમને અવશ્ય જાણકારી આપું. પેલું તો એમાં સ્વર, તાલ અને લયની દ્રષ્ટિએ ભારતીય સંગીત જગતમાં અન્ય દેશોની સંગીતની જ અ જુદી સ્વરૂપ ધરાવતી તી એટલે અન્ય દેશોથી એટલ અલગ જ સ પેલું એ સ્વરૂપ ધરાવતી હતી, પછી ભારતીય સંગીતમાં ગાયન અને વાદન એમ બે બાબતોનો સમાવેશ થાય છે, પછી સારે ગમ પધની એ સંગીતના મુખ્ય સાત સ્વર હતા. એ આજે એ તો બધાને ખબર છે મુખ્ય સાત સ્વર છે.
હા, સા રે ગ મ પ ધ નિશા એટલે સાત સાત સ્વર. અને વ્યંજનો કેટલા છે?
હું તમને કેવું ને
હા.
પછી ભારતીય સંગીતના મુખ્ય પાંચ રાગો છે. શ્રી, દીપક, ઇંડોડો, મીક અને ભૈરવિ. આ એના પાંચ અ મુખ્ય રાગો છે.
એટલે કે સાપ્ત સ્વર, પાંચ રાગો અને વ્યંજનો કેટલા?
હા, મેં હું કેવું તમને તમે જરાક ઊભાતો રયો.
અચ્છા, આ મને છે ને ઉદ તાપડ બોડ છે, આ બધી જાણકારી માટે હા, તમે કહો.
હા, હું કયું ને પછી આ જે પાંચ રાગો છે ને આ બધા રાગો ભગવાન શંકરના પાંચ મુખ માંથી ઉત્પન્ન થતા હોવાની માન્યતા છે, એટલે કે ભંગવાન શંકરના પાંચ મુખમાંથી આ ઉત્પન્ન થયેલા છે આ રાગો. એવી માન્ય
હા એયુ એવુ છે માનીએ તો હશે તો સાચું જ હશે.
હા, એજ પછી આર્યોનો સામવેદ નામનો એક ગ્રંથ સંગીતને લગતો વેદ ગણાય છે.
અત હા. તો તમે મને કીધું જ જેમ કે સાત સ્વર છે આપડા સાત સ્વર છે. પછી પાંચ રાગો છે. તો વ્યંજનો કેટલા છે, મને હમણાં પણ સમજ નથી પડતી કે પછી પછી આવશે વ્યંજનવાળું.
એ પછી આવશે તમે જરાક વાર ઉભા રયો.
અચ્છ, મને ખાસી આવતી જ મેં તમને જરાકવાર પછી ફોન કરું.
હા હા, સારું પાણી પી લેવ તમે ચાલો ભાઈ હા.
કાલે કહી દેજો પ્લીઝ.
હા હા, સારું હું તમને અવશ કે ચોક્કસ કેવા
હમણાં બી કઈ દેસો તો કઈ વાંધો નથી મને.
પણ એ ધીરે ધીરે આવશે તો હું
પણ તમને ખબર તો હશે.